હલો.
હા, બોલો.
કેમ છો?
મજા તમને કેમ છે?
હા ચા નાસ્તો કર લીધો
હા ચા નાસ્તો કર લીધો
શું ચા નાસ્તો કયરો?
ચા નાસ્તા માં
શું?
ખારી બટરનો નાસ્તો ક્યરો
એવું છે જમીલ જમ શું જયમુ
દાળ ભાત
દાળ ભાત બનાયા તા ને
કેવી રીતના બને
બાફવાની હોય
હા
હા
ભાઈ ઘારવાની
હાં
ચલા બદલ
હેલો
હલો
તમે હું બનાયુ તું
અમે ભીંડાનું શાક
હાલો
હા
ભીંડા
હાલો
હા બોલને કઈ રીતે બનાયા તા
એ પેલા તો બધું વેજીિટેબલ એટલે કે ભીંડા, ડુંગરી, ટમેટા એવું બધી મોડી લીધું અને પ પછી એક તપેલી મા તેલ નાખ્યું એમાં ભીંડા નાખ્યા અલા તેલમાં મસાલો ચટણી નાખ્યું પછી જેરિક પાણી નાખ્યું અને ભીંડા નાખ્યા અને ઢાંકી દીધું પછી થઈ ગયું અને તેની સાથે રોટલી હેલો
કઈ રીતે બનાવી?
તો પેલા ઘઉં નો લોટ બાંધી લેશુ તેમાં એક ચમચી આપણેે મીઠું જરીક નાખી દેસુ. પછી મીઠું નાખીને પછી આપણે તેને બરાબર બાંધી લેશું તેલ ને એવું બધું નાખીને બરાબર બાંધી લેશું બાંધી ને પછી આપડણે રોટલી વણી લેશું જેવી રીતના વણીએ એમ વણીને રોટલી ને શેકાવી નાખવાની છે જો તમે રોટલી વણતા હોય ને તમારી રોટલી ચોટી જાય તો તેમાં જીરીક લોટ ઉમેરો એવી અમે એમ બનાવ્યું છે. હેલો
હા મેં એમ જ મંગાવ્યું હતું
ચા નાસ્તો કેમ બનાવાય ચા?
પાણી લેવાનું પછી દુધ નાખવાનું
હા.
નાખવા નાખવાની કરવા દેવાની આવે પછી હુંકાવા દેવાનું એટલે ઉતારી
મારે બી
હા. રોટલો કરી અને આપડા હાથમાં ચોટી જાય ઓલો રોટલો તો શું કરવાનું
પતંગ કરવો લહરી દેવાનું એમાંનું થોડાક દિવસો નાખો ન
એટલો અવાજ બધી કેનો આવે
પિનલ પરી
મેગી કેમ બનાવાય હેલો.
હાથથી બનાવી ને
મેગી મેગી.
એબી શાદી બનાઉ.
હા.
ચાર્જિંગમાં પણ પાણી કરવાનું.
હા.
નું પાણી મૂકી દેવાનું ગરમ.
હા.
એમાં નાખી દેવાનું, પછી ઓલું બધો મસાલો આવે, એ નાખી દેવાનો.
હા.
લીલા મરચાં નાખવાના પછી હલો, હું કેવા ટમેટા નાખી દેવાના ઓલા. હા, લીલા પતા નાખી દેવાના એતો. એક બે નાખી ને, મસાલો આવે એ નાખી દઈ. ખાવા દેવાની, બાકી લઈ લેવાની. હલો.
પછી ચીઝ વાળી કેવી રીતના બનાવાય?
એ સુનેરી એ મને નથી આવડતું. મારે ખાઉ.
તો હું તમને સમજાવું છું, બંને મેગી જો સાદી બનાવી હોય તો, એક તપેલીમાં પેલા થોડુંક તેલ લેવાનું છે. જો પછી તેલમાં તમારે વેજીિટેબલ નાખવા હોય, જેમ અમે તો વેજિટેબલ માં આવે, ચણા કઠોળ. પછી જેમ કે ડુંગળી, ટમેટા, મરચાં. દાણા‌. એવું બધું નાખી દેવાનું છે. પછી જીરું, પછી તેને હલાવી. અને જરીક તેમાં પાણી નાખી દેવાનું છે, પાણી નાખીન ફફાળો ઉફાળો તમારે લાવવો હોય, તો લેવાનો. બાકી મેગી નાખીને, મસાલો નાખી દેવાનો ને, હલાવી નાખવાનું. ને જો તમારે ચીજ વાળી બનાવવી હોય. તો હું એ જેમ કીધું ને, એમ જ બનાવવાની, અને બની જાયને, ત્યારે ચીજ નાખી દેવાનું. પાસ્તા કેમ બને?
પણ નહી.
હલો.
હ મને ગ
તો હું તમને કઉ છું. એક તપેલી માં પાણી લેવાનું, એક તપેલી માં પાણી લેવાનું. પછી તેને બાફા રાખ દેવાના જો તે. સરખા બફાઈ જાય, તેને કાઢી નાખ. નાખવાનું છે ને, સૂકા-સૂકા કરી નાખવાના છે. અને પછી તેમાં. આપડે એક કપડામાં રાખી દેવાનું છે. એ સુકુ થઈ જાય છે. પછી બીજી આપડે તપેલીમાં છે ને તેલ વેજીિટેબલ મસાલા એવું નાખી દેવાનું છે એવું બધી નાખ્યા પછી જીરીક પાણી નાંખીને હલાવી દેવાનું છે જો ઈ હલે હલાવી અને પછી આપડે હતા ને પાસ્તા એ નાંખી ને જે સોયા સોસ કેચપ એવું બધી નાંખી દેવાનું છે અને પછી આપડુ પાસ્તા થઈ ગયા તૈયાર અને જો તમે ચીઝ નાંખવુ હોય અમૂલ બટર નાંખવું હોય તો માથે થી નાંખી શકો છો. હવે કઠોર કેવી રીતે બનાવવું?
હાલો.
કઠોર હાંજે પલાળી દેવાનું એને પાણીમાંથી કાઢ નાંખવાનુ ધોઈ નાંખવાનું તો ઓલા ભઈ નાંખવાના પાણી નાખ દેવાનુ દેવાનું તો બની જાય
અવે ઉં મારો પરિચય તમને આપું છું. તો છે ને ઉં સવારે વેલા ઉઠું છું અને નાઈ ધોઈને ભગવાનને અર્પ ભગવાનને પગે પડું છું મમ્મી પપ્પા ને પગે પડું છું અને પછી હું મારું ટિફિન બનાવું છું ટિફિન બનાવીને હું મારું પછી હોમવર્ક ચેક કરી લુક કે થઈ ગયુ છે બધું પછી એ બધું ચેક કરીને ઉં મારી પાણીની બોટલ લઈ લઉ ઘડીક બે ઘડીક મમ્મી ને કામ કરવા લાગુ કામ બામ થઈ જાયને પછી સ્કૂલે જાવ પછી સ કૂલેથી આવીને ઉં પાછો ડ્રેસ કાઢી મારે સ્કૂલનું બધું વસ્તુ હોમવર્ક કર હોમવર્ક કરી અને પછી મારું લેસન કરી નાંખુ. અને પછી ઉંનાહી ધોઈ ફ્રેશ થઈને મમ્મી ને કામ કરવા લાગુ છું કામ બામ થઈ જાય પછી જમી કારવી ને પાછું હું કામ કરીને હું એક બીજા કામ એમ તમારો પરિચય
એ અમે ઊભા થાયી પગે લાગીએ ભગવતીને પસી કામ કરવા જાયે સે
કટલા વાગે ઉભા થાવ?
હં પાંસ વાગેના ઉભા થય જાઈએ પસી ઉભા ઉભા થાઈ પસી દાંતણ કરી. પછી કામે જાયી, કામેથી આવી પછી અમે નાહી ધોઈ. પછી નાસ્તો પોણી કરી. પછી ઘરમાં કામ. હા, મારી પરીક્ષિત.
હમ.
આ એટલું કરીએ, અમે હવાર માં ઉઠી ને.
હમ, એવું છે, ઓકે બેસ્ટ શું કરે છે? બધા એ.
કરે છે, તમારે તિયાં શું કરે છે બધા?
બધા મજા કરી છે, બધા નાસ્તો કરી લીધો.
હાલો.
હા નાસ્તો કરીને, બેઠાય તો‌.
નાસ્તો કરીને બેઠા હતા, શું નાસ્તો કર્યો?
હર મુ
હ, એવું છે. હવે રાત્રતે શું બનાવશો?
હ
આવાજ કપઇશ આવાજ કપાએશ આવાજ કપાય ઘડી કો
તુરિયા નું શાક બનાવાનું છે.
કેમ બનાવશો?
એમ. પેલા ધોઈ નાખવાના, પછી એની શાલ ઉતારી દેવાની. સાલ ઉતારી ને, પછી એને ધોઈ નાખવાના, પાછી બરોબર. પછી એક તપેલીમાં તેલ લેવાનું. પછી એમાં સેતી જીરું નાખવાનું, એમાં સેતી લસણ નાખ ખાવાનું. લસણ નાખી ને, પછી એને પાછું નાખી દેવાનું, તુરિયાને એટલે તેલમા ઓલા થઈ જાય.